હલો
હેલો, કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે હું એજ્યુકેશન વિશે વિચારી રહ્યો હતો
વાહ આ તો બહુ સરસ ટોપિક છે.
હ કારણ કે એજ્યુકેશન આપણા જીવનમાં બહુ મહત્વપૂર્ણ છે.
બિલકુલ, એજ્યુકેશન વગર વ્યક્તિ નું જીવન અધુરું છે.
તને શું લાગે છે, એજ્યુકેશન શું છે?
મારા માટે એજ્યુકેશનને જ્ઞાન મેળવવાની પ્રક્રિયા.
આ પણ એજ્યુકેશન ફક્ત ભૂકસોથી સીમિત નથી હતું ને.
બિલકુલ નથી એજ્યુકેશનની વ્યક્તિને સારી રીતે વિચારતા હોય તા અને સમજતા આવડે છે.
એટલે એજ્યુકેશનથી ફક્ત માર્ક્સ નથી મળતા પણ સમજ પણ મલે છે.
હા, એજ્યુકેશન વ્યક્તિની સોચ બદલે છે.
પહેલાના સમયમાં બધા લોકોને અ શિક્ષણની. સુવિધા ના હતી, શિક્ષાની સુવિધા ના હતી.
હમ. ખાસ કરીને ગામડામાં લોકો માટે સ્ટડી કરવું મુશ્કેલ હતું.
આ પણ હવે સ્કૂલ કોલેજ અને ઓનલાઈન લર્નિંગથી ઘણી સુવિધા મળી છે.
હમ, બિલકુલ. ટેકનોલોજીથી સ્ટડી આસાન બની ગઈ છે.
તને શું લાગે છે? એજ્યુકેશન નો સૌથી મોટો ફાયદો શું છે?
એજ્યુકેશન વ્યક્તિને પોતાના પગ પર ઉભો રહેવા લાયક બનાવે છે.
એટલે કે, સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવે છે.
હા, બિલકુલ. એજ્યુકેશન થી સારી જોબ મળે અને ફ્યુચર સિક્યોર થાય.
પણ એજ્યુકેશન નો સંબંધ ફક્ત નોકરી સાથે તે જે નથી ને.
હા, બટ. એજ્યુકેશન વ્યક્તિને સારું ઇન્સાન પણ બનાવે છે.
એટલે શું?
એટલે કે વ્યક્તિને સાચું ખોટું સમજવા મળે. ડિસિપ્લિન આવે અને રિસ્પોન્સિબિલિટી નો અહેસાસ થાય.
હ, સ્કૂલમાં આપડે મે મેનેજર્સ ટાઈમ. મેનેજમેન્ટ અને ટીમ વર્ક પણ શીખાવીએ છીએ.
હમ, બિલકુલ. આ બધું પણ એજ્યુકેશન નો જ ભાગ છે.
તને સ્કૂલમાં જવાનું ગમે? ગમે હતું? ગમે છે?
હા, મને સ્કૂલ જવાનું ગમતું હતું. તને?
મને પણ ખાસ કરીને ફ્રેન્ડ સાથે મસ્તી કરવાનું ગમે.
હમ, પણ સ્ટડીનું ઇમ્પોર્ટન્સ ત્યારે એટલું સમજાતું ન હતું.
સાચું, પહેલા લાગતું હતું કે બસ એક્ઝામ. પાસ કરવા માટે ભ ભાવ
પણ હવે સમજાય છે કે એજ્યુકેશન જીવનમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
હ, એજ્યુકેશન થી કોન્ફિડન્સ પણ વધે છે અને નોલેજ પણ વધે છે.
હ, હમ. જયારે આપણેે કંઈ શીખીએ છીએ, ત્યારે આપડે પોતા પર વિશ્વાસ આવે છે.
હમ. અને તને લાગે છે કે એજ્યુકેશન વ્યક્તિ અને નોન એજ્યુકેટેડ વ્યક્તિની સોચમાં ફર્ક હોય છે.
હા, ઘણી વાર હોય છે.
કેવી રીતે?
એજ્યુકેટેડ વ્યક્તિ સમસ્યા ને વધુ સારી રીતે સમજી શકે. કે અને તેના સોલ્યુશન વિશે વિચારી શકે.
હા, એજ્યુકેશન થી ડિસિઝન લેવાની. અ ક્ષમતા પણ વધે છે.
બિલકુલ
તને લાગે છે કે એજ્યુકેશન બધા માટે જરૂરી છે.
હા, ચોક્કસ.
ગર્લ્સ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એજ્યુકેશન.
બિલકુલ, ગર્લ્સ એજ્યુકેશન નું બઉુ જરૂરી છે.
કેમ?
કારણ કે, એજ્યુકેટેડ ગર્લ પોતાનું જીવન સારું બનાવી શકે છે અને પોતાના પરિવારને પણ સારી દિશા આપી શકે છે.
અ એજ્યુકેટ અ ગલ એજ્યુકેટ અ ફેમલી એવું પણ કહે છે.
હમ્મ બિલકુલ સાચી વાત છે.
અ પેલા ઘરની જગ્યા ગર્લ્સને વધુ સ્ટડી કરવા બના દેતી
હમ્મ પણ હવે આ સોચ ધીમે ધીમે બદલાઈ રહી છે.
હા એને આ બહું સારી વાત છે.
બિલકુલ.
તને ઓનલાઈન એજ્યુકેશન વિશે શું લાગે છે?
આમ યુઝફુલ છે પણ ક્લાસરૂમ લર્નિંગની પણ પોતાની વેલ્યુ છે
હા ઓનલાઈન થી એજ્યુકેશન મળે જ છે પણ સ્કૂલ કોલેજ માં સોશયલ સ્કિલ્સ પણ ડેવલોપ થાય
બિલકુલ ટીચર્સ અને ફ્રેન્ડસ સાથે ઇન્ટરેક્શન પણ જરૂરી છે.
તન તને ફેવરેટ ટીચર યાદ છે.
અ હા મારા ઈંગ્લિશ ટીચર તે બહું મોટીવેટ કરતા હતા.
ટીચરનો રોલ એજ્યુકેશનમાં બહુ મોટો હોય છે.
હા ટીચર જ સ્ટુડન્ટની સાચી દિશા બતાવે છે.
હ પેરેન્ટસ નો રોલ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે
બિલકુલ. પેરેન્ટસ સપોર્ટ કરે તો બાળક વધુ સારી રીતે સ્ટડી કરી શકે.
તને ક્યારે એવું લાગ્યું છે કે સ્ટડી ડિફિકલ્ટ છે.
હા ઘણી વાર
પછી શું કરે છે?
થોડું રેસ્ટ લવ અને પછી ફરી ટ્રાય કરું
હા એજ્યુકેશનમાં પેશન્સ પણ જરૂરી જ છે.
હમ્મ અને રેગ્યુલર પ્રેક્ટિસ પણ
તને લાગે છે કે અ માર્ક્સ વધુ છે.
ના માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે પણ બધું નથી.
અ નોલેજ સ્કીલ અને અન્ડરસ્ટેન્ડિંગ પણ ઇમ્પોર્ન્ટ છે.
બિલકુલ કેટલાક સ્ટુડન્ટસ માર્ક્સમાં એવરેજ હોય પણ પ્રેક પ્રેક્ટિકલ નોલેજ બહુ સારી હોય
આજકાલ સ્કેલસ નો જમાનો છે ને
હા કમ્યુનિકેશન કમ્પ્યુટર નોલેજ લેંગ્વેજ સ્કીલ્સ બધું ઇપોર્ટ ટેન્ટ છે.
એજુકેશનથી આ બધી સ્કીલ ડેવલોપ થઈ શકે.
બિલકુલ.
મને લાગે છે કે એ એજ્યુકેશન ગરીબી દૂર કરવામાં મદદ કરે છે.
હા એજ્યુકેશન ગરીબી દૂર કરવાનું એક મોટું હથિયાર છે.
કેવી રીતે?
એજ્યુકેટેડ વ્યક્તિને સારી જોબ મળે ઈન્કમ વધે અને ફેમિલીનું જીવન સુધરે.
હા એજ્યુકેશનથી લાઈફના ઘણા દરવાજા ખુલી જ અ ખુલી જાય.
બિલકુલ.
અ તને શું લાગે છે એજ્યુકેશનથી સોસાયટી પર શું અસર પડે છે?
એજ્યુકેટેડ સોસાયટી વધુ સમજદાર રીસ પોન્સિબલ અને પ્રોગ્રેસિવ બને છે.
હા, ક્રાઈમ પણ ઓછું થાય ઓછું ખાઈ શકાય અને લોકો જાગૃત પણ બને.
હા, હેલ્થ ક્લેનલીનેસ રાઈટ્સ અને ડ્યુટીઝ વિશે પણ લોકોને ખબર પડે.
એજ્યુકેશનથી દેશનું ડેવલોપમેન્ટ પણ થાય છે.
ચોક્કસ. જ્યાં લોકો એજ્યુકેટેડ હોય છે ત્યાં પ્રગતિ વધુ હોય છે.
એટલે અ એટલે જ ગવર્મેન્ટ એજ્યુકેશન પણ ધ્યાન આપે છે.
હા સ્કૂલ્સ સ્કોલરશિપ્સ અને અવેરનેસ પ્રોગ્રામ્સથી સ્ટુડી સ્ટુ હે સ્ટડીને પ્રોત સાહન આપે છે.
હા તને લાઈબ્રેરીમાં અ વાંચવાનું ગમે છે?
હા બુક્સથી ઘણું શીખવા મળે છે.
એજ્યુકેશનનો મતલબ ફક્ત અ એક્ઝામ પાસ કરવો નથી.
હા, પણ જીવનને સમજવું, ગ્રોથ કરવી અને સારો માણસ બનવું પણ છે.
બો સારી લાઈન કઈ તમે.
આભાર.
તને શું લાગે છે દરેક વ્યક્તિએ લાઈફ પર શીખવું જોઈએ?
હા, લર્નિંગ ક્યારેય બંધ ના કરવી જોઈએ.
કારણ કે દુનિયા રોજ નઈ વસ્તુ શીખાવે છે.
બિલકુલ, એજ્યુકેશન એક કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ છે.
ઠીક છે તો તું વાતમાં વાત કરીશ બાય.
ઓકે બાય.